હેલો.
હા હા. આવે છે ને મારો
હા, આવે છું. બરાબર આવે છે. બસ મજામાં તમે કેમ છો?
બસ, બસ જુઓ એકદમ સારું છે. મારે છે ને તમારી સાથે એના વાત કરવી હતી એના વિશે કે, આજકાલ છે ને બાળકો ભણવામાં ધ્યાન જ નથી દેતા. તો તમારા બી બાળકો નાના છે, તો તમને એવું લાગે છે કે, આપણે કઈ કેવી ઇન્ટરેસ્ટ પેદા કરવા માટે શું કરવું જોઈએ. કારણ કે, મેં નાના મોટા ઉપાયો કરી જોયા આમ તો મે એવી બુક મતલબ વધારે પડતું એમને બુક્સમાં ચિત્રો દેખ એને વધારે એક્ષપલેન કરવું કે, પછી આપણે કહીએ ને કે સ્ટોરીઓ હું આખી એમને બોલીને સંભળાવતીને પછી, સમજાવતી. થોડી વાર તો એ લોકોને ઇન્ટરેસ્ટ આવી જાય છે. પણ થોડી વાર રહીને જયારે પાછું આપડે જયારે ક્વેસયન આન્સરને બધું બાય હિંગનો ટાઈમ આવે છે ને ત્યારે એ લોકો બહુ બોર થાય છે તો, તમને કઈ એવો એક્સપિરિયન્સ ખરો કે જેનાથી આપડે વધારે હજી એ લોકોની આમ મતલબ આતુરતા વધારી શકીએ કે, કેવી રીતે એ વધારે ને વધારે એમાં ધ્યાન આપે.
ના એટલે આમાં એવું છે ને કે, આજકાલ નાના છોકરાઓને છે ને સૌથી મોટો પ્રોબ્લેમ એજ છે. કે એ લોકોનું ધ્યાન નથી રેહતું જેને કહેવાય ને કે, કોન્સન્ટ્રેશન એ બહુ જ ઓછું થઈ ગયું છે અને ખાસ ખાસ કરીને મોબાઈલના લીધે. કારણ કે, કઈ પણ એ લોકો અને હોમવર્ક એ આપણે કરવાનું કહીએ ને તો એમ કહેશે કે, દસ મિનિટ કરી લઉં પછી તરત તેવું કેહશે કે, મમ્મા હવે મોબાઈલ જોવું. કે હવે આમ કરું કે હવે ટીવી જોઈ લઉં તો એના માટે મને એવું લાગે છે. કે એ લોકોને છે ને, આપણે મોબાઈલનો ટાઈમ એકદમ ઓ ઓછો કરી દેવો જોઈએ દિવસમાં કે ફિક્સ કરી નાખવાનો કે તારે દસ પંદર મિનિટ જોવાનું કે એવી રીતે કઈક તો એ લોકોને પછી જયારે ભણવા બેસે ને ત્યારે એજ વસ્તુ યાદના આવે કે હું ક્યારે, ક્યારે લખી લઉંને ક્યારે મોબાઈલ જોઉું. એ વસ્તુએ લોકોના મગજમાંથી નીકળી જવી જોઈએ. તો જે લોકો મને એવું લાગે છે કે ભણવા ઉપર થોડું ઘણું કોન્સન્ટ્રેશન કરી શકે.
બરાબર છે તમારી વાત. તો મેન તો ઈજ છે કે એ લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. તો, મેં પણ આમ તો બે ત્રણ વસ્તુ અમે કીધીને એવી રીતે તે ટ્રાય કરી છે. હજી મને છે ને, એક વિચાર આવે છે કે અગર હું અ એવું કરું કે મારા બાળકની સાથે એના ક્લાસ હ, ભણતા બીજા વિદ્યાર્થીઓને પણ જે આજુબાજુમાં રહે છે. એમને મારા ઘરે બોલાવીને ક્યારેક સાથે ભણવા બેસાડું. આપણે કહીએ ને લેપ ગ્રુપ કોચિંગ ટાઈપ એવી સાથે હું એમને બી શીખવાડું. મે આબી કરે અને ક્યારેક મારા બાળકને એમના ઘરે મોકલીને એની મમ્મી સાથે વાત કરીને એવી રીતે હું કઈક એવો ડિસાઈડ કરું કે, એક દિવસ ઈ મોકલે એક દિવસ હું મોકલું. હજી કોઈ હોય તો બે ત્રણ જણા બાળકો સાથે મળીને કરે તો શું થોડો કોમ્પિટેટ નેચર ઘડપણ આવે એમના એમનામાં અને બીજું કે, એમને નાના બાળકને હોય ને ઓલા પછી છે તો મારી પાસે કેમ નથી. ઈ નેચરનો આમ ફાયદો ઉપાડીને હું કદાચ એવી રીતે કહું. જો ઓલાને સમજાય છે તો તું હવે, એ આન્સર કર એવી રીતે કરીને પણ હું એક ટિક યુઝ કરી અને શું એ કાર્ય કરી શકું વધારે રીતે કે સારી રીતે? બાળકો હજી વધારે એમાં આમ કહેવાય ને કે, કાર્યરત થઈ શકે તો શું તમને લાગે કે આવું કઈ કરવું થોડું અ યોગ્ય રહેશે કે નહી.
ના એકદમ તમારી સાચી વાત છે. આ તો કારણ કે, ખાસ કરીને છોકરાઓને શું હોય કે આપડે ભેગા એ લોકોને બેસાડીએ ભણવા માટે કે કઈ પણ કરવા માટે તો તરત જે આપણે તમે માનીલો કે, આપણે એ લોકોને કોઈ ગણિતનોો દાખલો કેવી રીતે કરવા આપ્યો. કે ચલો તમે બધા કરો આ કે કોણ સૌથી પહેલા કરે છે કે કોનો જવાબ સાચો પડે છે આપણે જોઈએ તો એ લોકોને તરત જ એવું થશે કે જો મારો ફ્રેન્ડ કરે છે તો હ હુંય કરું મતલબ એને જોઈને એને પોતાને પણ ઈચ્છા થશે કે ના મારે પણ કરવું છે
અને એવું નહી કે એ લોકોને એવું મગજમાં આવે કે ના આનો જવાબ સાચો ના આપે ડ જોઈ મારો સાચો પડવો જોઈએને એવી વસ્તુ નહી પણ બીજા ને કરતા જોએ ને તો એ લોકોને લાગે કે ના હવે મારે પણ મહેનત કરવી છે
હ
તો હું પણ આવું ઘણી વાર તમે કીધું એમ જ કરતી હોઉં છું કે મારો દીકરો છે તો એના ત્રણ ચાર ફન્ડ આવી રીતે ઘરે આવ હોય બેઠા હોય તો કઈક ભણવાની વાતો કરું કે ક ગણિત ની વા કરું તો એ તરત જ ઇરેસ્ટ આવે કે હા આ અમેમ હા હું આવું કરું છું, તો એકબીજાનું કેવી રીતે એ લોકો ભણે છે, ને. એ પણ એકબીજા એ લોકો સાંભળે ને તો એનાથી પણ ફેર પડે. કે ના મારે પણ આવું કરવું જોઈએ તો એ લોકોને પણ એવું અંદર થી કરવાનું કેવી રીતે ભણવાનું મ થાય
બરાબર છે તમારી વાત એટલે આપણેે તો પ્રયત્ન કરતા રહેવાનું છે મેન તો શું છે આજ આ બાળકો માટે એટલી બધી વસ્તુઓ છે ને કે જે જયારે આપણે નાના હતા ને તો આપ બીજું કઈ નતું કા તો વાંચવા માટે ચોપડી હતી કા પછી સ્કૂલ માં બસ કહી દેતા કેટલું લેઝન આપ ચુપ‌ ચાપ કરી લે આપ પાસે બીજા બધા ટીવી મો મોબાઈલ ને આ બધી નવી નવી વસ્તુઓ જે આવી ગઈ છે ટીવી હતું ત્યારે પણ આપણેે કઈ એટલા બધા ચેનલ કે એટલું બધું આપણે ટીવી જોતા બેસતા નહોતા એટલે આપણા માટે શું એ બહ કોન્સન્ટ્રેશન વું બ ઈઝી હતું પણ આજકાલ ના બાળકો માટે છે ને એટલી બધી આજુબાજુની વસ્તુ વતુ એટલી વધેલી છે અને એમાં બી શું થાય છે કે બાળકો જયારે એકબીજાને મળે છે ને તો તારી પાસે આ ગેમ છે કે નહીં તું આમ રમે છે કે નહીં અને તારી પાસે મોબાઈલ કયું કે ત ટીવી ક કાર્ટૂન જોવે છે આ વાતો એટલી બધી હોય છે કે એમને ભણવાની વાતોમાં તો ક્યારેય ઇન્ટરેસ્ટ આવતો જ નથી આગર ન કહીએ તો તો અને આમ આપડણે ડરવી ને એવી બધું કરીએ એ બધું મને પણ થોડું પસંદ નહોતું કે હું ડરવી આવીને મારીને એવી રીતે મારે નથી કરવું કારણ કે તો પેટર્ન જ રોંગ છે કાર આપ આપણે ડર કારણ કે આપ સાચ જ ક હતું નહી અને એક આપણે કહી ર ક માધ્યમથી આપ ડતા પણ આજલના બાળકો છે ને ડરને અને રિસ્પેક્ટને બહુ અલગ તારવે છે, એમ કહું ને તો આપણે એમને મારીએ છીએ ને તો. બીજું જ કઈ અર્થ લે છે, ઉલ્ટા ના આમ કહીએ ને કે એકબીજાને કમ્પેર કરવા લાગે છે, કે આની મમ્મી. મમી નથી માર મારવાનું તો પટન નથી ગમતી કે જેટલું બાળક એકદમ માનીને કે એમ કહું ને કે. હું એક એની વાત માનું તો એ મારી બે વાત માનશે એ અગર હું ફોર્મ્યુલા અપનાવીને. કરું તો કદાચ એ વર્ક કરે એમ મારું કહેવું છે, તો મારે તો આવી નવી નવી વાત. તો જ શોધવાની ગમે એટલે મને લાગ્યું કે ચાલો તમને પૂછી જો. તો તમને શું લાગે છે, હજી. ક એવું હશે જે હું પ્રયત્ન કરી શકું જેનાથી વધારે મને બીજું કઈજી. શીખવા મળે.
હ આ એક વાત તો તમે બઉ સાચી કીધી કે છોકરાઓને મારવા તો ના જ જોઈએ. કારણ કે એનાથી શું થાય કે એ લોકો ભણવાનું તો બાજુ પર રહી જાય ને ખોટું એ લોકોમાં. કોઈ ડર પેદા થાય કે એ લોકોને ઉલટાનું એવું પણ બની શકે. જો આપડે મારીએ તો એ લોકો ભણવાથી વધારે દૂર ભાગે. અ કે પછી એવું થાય કે એ લોકો જિદ્દી બનતા જાય. તો મારવાનું તો એક સારું ઓપ્શન નથી જ પણ ભણવા માટે તમે. બીજી એવી કોઈ વાત પૂછો છો તો મને એવું લાગે છે, કે એ લોકોને. આપણે જેમ બને એમ પ્રેક્ટિકલ નોલેજ આપીએ ને એ વધારે સારું રે. તમે માની લો કે કોઈ આપડે એને સાયન્સ નો સબ્જેક્ટ છે, એમાં કઈક શી ખવાડવું છે. તો આપણે થોડાક વૈજ્ઞાનિક પ્રયોગો જે ઘરે આપણે કરી શકીએ. નાના મોટા કે જે એ લોકોની બુકમાં પણ આપેલા હોય છે. કોઈ પણ એક્ટિવિટી છે, કેવી રીતે તો આપણે એ વસ્તુ એમને ઘરે કરીને બતાવીએ. તો એના દ્વારા એ લોકો વધારે સારી રીતે શીખી શકશે એ લોકોને મને એવું લાગે છે. કે એમાં રસ પણ પડશે. અને અમુક વસ્તુ એ લોકોને જાતે કરવા દઈએે ને તો એમને એમાં મજા પણ આવે. કે જો આપણેે તો આ ખાલી બુકમાં વાંચ્યું હતું પણ જાતે કરીને જોયું તો એ લોકોને. એ વસ્તુ પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે, એનો પણ અંદાજ આવે અને. વિૈજ્ઞાન ની એવી ઘણી બધી બાબતો છે, કે નાના તમે કઈ ફુગ્ગા લઈને કે થોડુંક લિટમસ. પેપર લઈને કે એવી રીતે ઘણા બધા નાના મોટા જે પ્રયોગો છે, બરફ નો છે, કે. પાણી નો છે, કે એવા ઘણા બધા પ્રયોગ કરીને આપણે એ લોકોને ઘણી ન વી નવી વસ્તુઓ શીખવાડી પણ શકીએ છીએ મને તો એવું લાગે છે.
કહી તમે એટલે આ તો બહુ જ સારો આ ઉપાય છે. કે જ્યારે જેવી રીતે આપણે આમ કરીને દેખાડશું તો એ લોકોને એક એક્ટિવિટી બેઝડ થઈ જશે. ને આમે બધી સ્કૂલોમાં હમણાં એક્ટિવિટી બેઝ પર બહુ ધ્યાન આપે છે, તો એ લોકોને એક સહાય રૂપ થશે કે તેમને અહીયાં ઘરે આપણે ઓલરેડી કરાવી દીધું હશે તો એ લોકો સ્કૂલમાં ત્યાં. વધ સારો પરફોમન્સ આપી શકશે અને આમે ત્યાં તમે જોયું હશે કે બધી. સ્કૂલોમાં આ શું કહેવાય સાયન્સ એક્ઝિબિશનને બધું રાખે છે, તો ત્યારે પણ બાળકો કેટલું. એક્સાાઈટમેન્ટથી કરે છે, કે મારો પ્રોજેક્ટ બધાથી સરસ હોવો જોઈએ તો પ્રેક્ટિકલ બેઝ નોલેજ ઘરે પણ આપવું અને જેટલું બને. ભલે બધી વસ્તુઓ તો આપણે પ્રેક્ટિકલી. ઘરે ન કરાવી શકતા હોઈએ પણ અમુક વસ્તુઓ જે પોસિબલ છે, એ. કરાવી શકીએ જેમ તમે સાયન્સની વાત કરી તેમ મને લાગે છે, વિજ્ઞાનની સાથે સાથે ઇતિહાસ. આપણે ઘણી બધી મતલબ એવી રીતે પેલાની વાતો એમના જે ચેપ્ટર હોય. એને કમ્પેર કરીને આપણે પોતે જ ઇન્ટરનેટ પર ગોતીને એમને ઘણી બધી ચીજો દર્શાવી શકીએ. કે તમને આપણે ફોનનો ઉપયોગ તો કરીએ પણ સારી વાત માટે કરીએ કે જોવામાં. તે આમાં આપણ ગોતી શકીએ ને. આપણે સાથે બેસીને પોતાનો એકાદમ કલાક, આપી અને એમને સમજાવી શ કીએ અને, એ લોકો પણ સમજી શકે અને એમને મજા પણ આવે એવું મને લાગે છે, કારણ કે ના પેલા આવું હતુ હવે આમ છે. એવું બધું જાણવાની ઈચ્છા, તો બધાને જ હોય છે. આપણે મોટાઓને હોય છે, તેમ એ લોકોને પણ હશે જ
હા, એ તો વાત તમારી એકદમ સાચી અને તમે જ્યા આં કીધું કે ઇતિહાસ, ની વાતો તો આપડે એવી રીતે, જો એ લોકોને જે પણ ભણવામાં આવતું હોય, કે અમુક રા જાઓની વાતો છે, કે અમુક યુદ્ધની વાતો છે. તો આપડે એ લોકોને એવી રીતે ગૂગલમા, એ રાજાઓના ફોટા બતાવી શકીએ કે એ લોકો, કપડા કેવા પહેરતા હતા, એ સમયના રાજાઓનો દેખાવ કેવો હતો કે સપોઝ યુદ્ધ હોય, તો અમુક યુદ્ધ ની માહિતી હોય, કે આમા કેટલા, સૈનિકો હતા. કે કઈ રી તે તો ગૂગલ નો ઉપયોગ, આપણે એવી રીતે પણ કરી શકીએ, કે એના દ્વારા એને ઘણુ, બધું શીખવા મળે જાણવા મળે અને એ લોકો પછી એ વસ્તુને છે, ને જો એ લોકો ફોટા જોવે કે વિડીયો જોવે, ને તો જલ્દી થી, કો રિલેટ કરી શકે જે પણ બુક મા આવતુ, હોય એને સાથે, તો એ પણ ઘણું મદદગાર નીવડી શકે છોકરાઓ, માટે
બરાબર, તમે એકદમ સાચું કહ્યું મને આજે ઘણી બધી વસ્તુઓ શીખવા મળી તમારી પાસે અને સારો, એવો અનુભવ રહ્યો મારો તમારી સાથે વાત કરીને તો મને ખુબ જ સારુ લાગ્યુ, અને હજી પણ કઈ મને એવી અડચણ લાગશે કે ક મને પૂછવું છે, તો હુ તમને ક્યારેક પાછો હેરાન કરીશ
અરે, ના ના એમાં હેરાન શું કરવાનું ચોક્કસ, તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે કોલ કરી શકો છો.
ભલે ભલે ચાલો, થેન્ક યુ અને આવજો
આવજો